જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં તમે કેમ છો
માં છું
બાળકો મજામાં છે ને
હા હા હું પણ એકદમ મજામાં છું તમે બતાડો
હા બસ મજામાં તમારા અ તમારી છોકરીઓમાં જમા છે ને
હ બધી મજામાં છે તમારે ત્યાં
હા બધા મજામાં છે હવે અત્યારે હા બોલો બોલો હા બલો
બ તમે જોવ છો કે આજકાલ તમે અ મહિલાઓને જોવ છો કેટલી આગળ વધી રહી છે નહી
હા બહ જ હ એ જ એ જ વિશે વાત કરવાની હતી મહિલાઓ બહુ જ આગળ વધી રહી છે નારી માં બહુ જ બધી શક્તિ છે કે બધી રીતે કેપેબલ છે ઘરનું બહારનું બધું જ સમ ે છે અત્યારે તો અત્યારે તો પાયલોટ ભી બની
રાજસ્થાન હમ અને તમને ખબર એક સમય હતો જયારે મહિલાઓને મર્યાદામાં રહેવું શીખાડતા હતા અ પરંતુ આજે જો શિક્ષણ હોય કે વિજ્ઞાન હોય કે રમત ગ ગમત હોય કે વ્યવસાય જેવા અનેક ક્ષેત્રોમાં તેઓ પોતાની પ્રતિભા સાબિત કરી રહી છે
હા બરાબર છે બહુ જ સારું બહુ સારું પરફોર્મ કરી રહી છે નારી નારી બહુ જ આગળ વધી રહી છે હવે હવે આપણા દેશમાં એવું નથી પહેલાના પહેલાના આપણા દેશમાં નારીઓને ઘરમાં જ રહેવાનું ઘરનું જ કામ કરવાનું એવું બધું હતું અને હવે તો એ પુરુષોથી કંધેથી ક મિલાવીને કામ કરી રહી છે
સાચી વાત છે મતલ જો નારી શું કે ઘરમ જવાબદારી સાથે સાથે છે ને બહારની જવાબદારીઓ પણ મહિલાઓ છે ને ખૂબ જ સારી રીતે નિભાવે છે ભલે માતા તરીકાની હોય બહેનની હોય પત્નીની હોય ભલે એક જવાબદાર નાગરિક તરીકેની હોય બધી જ જવાબદારી મહિલાઓ એકદમ એમાં પણ સારો વિકાસમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે
હા પાકું એ એ બધી રીતે જાણે જાણે એના દેવીની જેમ તેના આઠ હાથ હોય તેવી રીતે તે પોતાની જવાબદારીઓ નિભાવે છે અને હવે તો હવે તો પુરસો કર બી વધારે સારી રીતે જવાબદારીઓ નિભાવે છે
હા જાતે છે ને શિક્ષણના મહિલાઓને શિક્ષણ મળવા લાગ્યું છે ત્યાારથી વધારે જાગૃતતા વધી ગઈ છે અને તેઓનું આત્મનિર્ભર પણ બની રહ્યા છે ત કે જો શિક્ષિત મહિલા માત્ર છે ને પોતાનું જ નહીં પરંતુ છે ને આખા પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી દે છે
હા બરાબર છે સાચી વાત છે તમારી
ઘણી મહિલાઓ તો જો ને ડોક્ટર છે શિક્ષક છે પોલીસ અધિકારી પણ છે પાયલટ છે અને બિઝનેસ વુમન પણ છે એવી દરેકમાં સફળતા મેળવી રહી છે
હા એજ ને હવે હવે મહિલાઓ અ સાઈટ કલ થી માંડીને પ્લેન સુધી ચલાવી શકે છે હવે મહિલાઓમાં કોઈ જેવી એવું બાકી નથી રહ્યું કે કોઈ પણ ક્ષેત્રે મહિલા નહી હોય બધા જ ક્ષેત્રે પોતાનું નામ સફળ કરી રહી છે
ક્યું છે અને સરકારે પણ જો ને મહિલાને શિક્ષણ અને સ્વરોજગાર અને સુરક્ષા માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે
હમ બરાબર છે બહુ જ સારું અત્યારે અ અત્યારે મહિલાઓને શિક્ષિત કરવા માટે સરકાર બહુ સારો
હા પણ છતાંય તમે જોયું છે કોઈક કોઈક જગ્યા એ મતલબ હજુ પણ મહિલાઓનો એટલો સન્માન નથી કરવામાં આવતો તો કે શિક્ષણ નો પણ એ લોકોને નથી નથી મળતી
હા જે પા મતલબ પીછલા ગામલામાં ગામડાઓમાં ને એવું બધું ઘણી જગ્યાએ એવું છે કે મહિલાઓને ઘરમાંથી બહાર નથી નીકળવા દેતા પણ એનામાં એટલી શક્તિ છે એને જાણવાની જરૂર છે આપ આપણે બધાએ
હા એટલે જ તો છે ને આપણા સમાજમાં કે ગમે તેના સમાજમાં સમાનતા સમાન અને શું કે શિક્ષણનો પ્રચાર કરવો ખૂબ જ જરૂરી છે એટલે દીકરીઓ દીકરી હોય કે ભલે દીરી દીકરો હોય એટલી જ તકો અને પ્રોત્સાહન મળવું જોઈએ લોક
હા હવે હવે દીકરા અને દીકરીને એક જ સરખી રીતે પાડવા જરૂરી છે કે દીકરીઓને એવું જ કેવાનું કે તારે કામ જ કરવાનું છે ઘરનું કામ જ કરવાનું છે એવું નથી હવે એ પણ આગળ વધી શકે કે છે
સાચું કીધું જો પરિવાર નુ પણ એમાં છે ને સહકાર ખુબ જ મહત્વનો છે. પરિવાર નો સાથ મળે ને તો મહિલાઓ મોટી સિદ્ધિઓ મેળવી શકે.
હા પાક્કું એ તો છે જ કે મહિલાઓ પોતાની પોતાના પગ પર ઊભી રહી શકે છે પોતે પોતે પોતાના ઘરનું ગુજરાન ચલાવી શકે છે અત્યારે અત્યારે તમે જોયું હશે હે કે કોઈ. કોઈ જેન્સ અ ઓફ થાઈ જાય તો મહિલા પોતાનું પોતાનું ગુજરાન આરામ થી ચલાવી લે જે કંઈ પણ કામ કરીને કોઈ બી મહેનત કરીને, મહિલા પોતાનું ગુજરન ચલાવી લે છે. પોતાના છોકરાઓને બી ભણાવી ગણાવીને મોટા કરે છે.
હા એ હા એ ચાલે છે હવે, અને હલો.
હલો હા.
હા બોલો.
હમ સંભળાય છે.
હા હા. હા એટલે જ તો જો ને આના ભરણ પોષણ કરી લે છે એટલે તો જો ને મહિલાઓ પોતાના નાના નાના નાના જે વ્યવસાય હોય, એ પણ શરૂ કરે છે, અને અન્ય લોકોને પણ રોજગાર આપી રહી છે હવે તો.
હા હવે તો બિઝનેસ વુમેન બી બધી બહુજ બની રહી છે. કે પોતાની ફેક્ટરીઓ હોય. એ બી, પોતે હેન્ડલ કરે છે પો પોતે જ બધું મેનેજમેન્ટ કરે છે, હવે બહુ જ આગળ વધી ગઈ છે મહિલાઓ.
હા, મતલબ ખરેખર છે ને નારી શક્ શક્તિ માત્ર છે ને પરિવાર માટે નહી, પરંતુ છે ને પૂરા સમાજ અને દેશના વિકાસ માટે ખૂબ જરૂરી છે, અ એટલે જ તો કેહેવાય છે તમે આ સાંભળ્યો છે કે એક મહિલાને આપણે, શિક્ શિક્ષિત રાખવાથી આખો પરિવાર શિક્ષિત બને છે. અને જ્યાં નારી નું સન્માન થાય છે ને, ત્યાં સુખ હા ત્યાં છે ને સુખ અને શાંતિ નો વિકાસ થાય છે.
હા આરામથી, કેમકે એક મહિલા જો શિક્ષિત હશે ને તો એના બાળકોને બી ભણાવી શકશે, પ્લસ આજુબાજુમાં કોઈ બી કોઈને બી કંઈ પ્રોબ્લેમ હોય તો એ શિક્ષિત હશે ને તો એ સોલ્વ કરી શકશે, કે મહિલાઓ હવે હવે સ્કૂટર કાર બધું ચલાવી શકે છે. હવે આજુબાજુમાં કઈ ઈમરજન્સી તે આઈવી છે અને એની પાસે કાર છે. તો એ એને હોસ્પિટલ બી પહોંચાડી શકે છે.
પહોંચાડ છે સાચું કીધું, અને આપણેે છેને દરેક મહિલાનું છેને સન્માન કરવું જોઈએ, અને તેમને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવું જોઈએ, નારી શક્તિ એ છે ને સમાજની અ સાચી શક્તિ છે, અને અ તેના વિના છે દેશનો સર્માગી વિકાસ શક્ય જ નથી.
હમ બરાબર કીધું તમે. કેમ કે નારી શક્તિ અત્યારે અત્યારે આપણા દેશમાં, અડધી ના ડધા પુરુષ છે, તો જો ખાલી પુરષો નો વિકાસ થશે, તો આપણા દેશનો અડધ બધો જ વિકાસ થશે. પણ જો નારી શક્તિ નો ભી વિકાસ થશે, તો આપણા દેશ દેશનો પૂરેપૂરો વિકાસ થશે.
હા, અરે પેલા તમને કહું પેલા લોકો એવું માનતા હતા કે મહિલાઓ ફક્ત ઘર સંભાળવા માટે જ છે પણ જેમ સમય બદલાયો તેમ મહિલાઓનું પણ આગળ વધી ગયું છે. મહત્વ
હા એ તો આપડે આપડા મમ્મીને દાદીને જોયા જ છે કે જે જે લોકો ઘરનું જ કરતા હતા અને હવે આપણે ઘરનું બ નું બંન્ને કરી શકે. આપણે મેનેજ કરી શકીએ છીએ કેમ કે આપણને આપણને વાહનો આવડે છે આપણે કોઈના પર ડિપેન્ડન્ટ નથી તો આપણે બધું કરી શકીએ છીએ અને નારી શક્તિ પાસે જો આ બધું આ બધું નોલેજ હોય તો એ કરી જ શકે છે અને સમાજના સર્વાંગી વિકાસમાં બી એ ફાળો આપી શકે છે
હમ સાચું કીધું અને તમે આ બધું વાંચું જ હશે કે દીકરી બચાવો દીકરી ભણાવો એ માત્ર એક એક સૂત્ર નથી પરંતુ છે ને ઉજ્જવળ ભવિષ્ય નો માર્ગ છે અને આપડે પણ છે ને દરેક મહિલાનું સન્માન કરવું જોઈએ કારણ કે કે જ્યાં નારીનુંું સન્માન થાય છે ને ત્યાં મેં તમને અગાડી કેતી હતું જે સુખ સમૃદ્ધિ નો વિકાસ થાય છે તેથી છે ને નારી શક્તિ એ સમાજની સૌથી મોટી શક્તિ છે અને તેના વિકાસ ના માટે આપણે બધા જ કામ કરવા જોઈએ
હા બરાબર છે તમે તમારી વાત સાચી છે કેમ કે અગર જો પુરુષોનોો જ ખાલી વિકાસ થયો તો પછી આપણા દેશનો પૂરેપૂરો વિકાસ થવાનો જ નથી નારીઓ નારી શક્તિ નો ભી વિકાસ થાય નારી પાસે એટલી શક્તિ પણ છે કે જે ઘર અને ઓફિસ બધું જ સંભાળી શકે છે કે એને એને એ પણ ખબર હોય છે કે મારા ઘરમાં શું નથી કે શું છે અને ઓફિસમાં બી કયું કામ બાકી છે આ તે બધું જ એને ખબર હોય છે
હા બિલકુલ સાચું છે જો મહિલા શિક્ષિતોયને પોતાના બાળકોને પણ સારા મૂલ્યો અને સારું શિક્ષણ આપી શકે છે અને મહિલા શિક્ષણ સમાજના વિકાસ માટે પણ જરૂરી છે અને મહિલા શિક્ષણ આત્મનિર્ભર બને અને તેના પોતાના જીવનના નિર્ણયો પણ આત્મવિશ્વાસી સાથે લઈ શકે છે
હા બરાબર છે સાચું કીધું તમે કેમ કે તમે આ અગર નારીઓ નારીઓ જો પીછડેલી હશે કે નારી નારીઓ જ આગળ વધેલી નહી હોય તો પછી આપણા દેશનો સંભવ નથી.
સાચું કીધું
નારીઓને શિક્ષિત કરવી ખૂબ જ જરૂરી છે
હમ અને આપડી આગામી પેઢી માટે પણ સકારાત્મક અને પ્રગતિશીલ વાતાવરણ ઉભું થશે શ મહલા શિક્ષિત હશે તો
હમ મહિલાઓ વિશે તો કઈ બી વાત કરીએ તે છે કે હવે તો હવે તો મહિલાઓ બધે બહુ જ આગળ વધી ગઈ છે
હા ચાલો તો પછી વાત
હા ઓકે ઓકે સારું ચાલો આવજ જય શ્રી કૃષ્ણ